હલો
હલો
હા
હવે તો
હલો અવાજ આવે છે
હા, છે.
બોલ.
અ ગણ
હલો.
હમ.
હા, બોલ.
હા.
બસ, હું બેઠી છું. મામા ના ઘરે આવીઈ છું, એટલે હા.
હલો, બોલો?
હા.
શુંુંવે
કોનું? હાઈ, રોમેશ ભાઈ. હા, બહુ મસ્તી કરે છે. એને રમાડું છું, નાનો છે, હજી આમ તો. પણ આખો દિવસ રૂમમાં રહે છે ને, તો બહાર પણ નીકળવું છે, પણ આડસ આવે ને.
વોપર લઈ જા.
એ લઈ ગઈ, ટેરેસ પર એરય ને એ. પણ એમ નથી ગમતું, પાછો નીચે જતું ભાગે.
હમ. એેલું પુતરું છે, એવું હોય, જેને વક પર જવું નથી ગમતું.
હા, અરે નીચે મતલબ ટેરેસ પણ નથી, આવું આવતું નીચે જાય છે.
બ વોક પણ લઈ જા.
હવે ના અહિયાં એક કૂતરું હડકાયું થયું છે. તો એટલે પછી નીચે નઈ લઈ જ.
બરોબર.
હમ.
અરે બીજા બધા.
બીજા બધા બસ ઠીક છે.
બરોબર, નાની દ શ કર નાની દ
નાનીજી બસ એ બેઠા છે. શું કરે? હવે અત ખાધા બનાવવાની તૈયારી હા.
અને
બીજું તું શું કરે?
કઈ નહીં બસ બેઠી છે. દિવસું ગઈ હતી, તો હવે ઘરે આવી.
અચ્છા.
આજ મોડું થઈ ગયું.
હા, એ હા, એ તો હવે. અમદાવાદ માં ક્યાં બહાર જઈએ હોય, એટલે પછી મોડું તો થઈ જ જાય.
હા, ના, મારે એકચુલી કોલેજ થી એક જગ્યાએ બહાર જવાનું હતું. હા.
હા.
હ, ત્યાં જ થડે, સીધા સાત વાગ્યા ઘરે આવતા.
હા, હવે કોલેજ થી ગઈ પછી, પાછી બહાર જવાનું હોય, પાછું રી નું ટ્રાફિક ને, બધું એ મોડું થઈ જાય. ને અમદાવાદ માં તો ટ્રાફિક એ, પણ સાંજા સમય બહુ જ હોય છે.
હમ. પૂજલે.
શું બસ ચાલે છે? મતલ જો ને કંટાળો આવતો હતો, એટલે પછી મામા ના ઘરે આવી ગાય
હા, બરોબર છે, તારે સારું જ છે.
હા, નજીક જ છે.
હા, તું મામા ના ઘરે જઈ શકે છે. મારે તો અહીંથી આપડે મામા નું ઘર બઉુ દૂર પડે.
બહુત દૂર પડે. હા, એ જ તું આવીશ ને, નેક્સ્ટ મંથ
હા, હ, શાયદ આઈ
હવો.
ત્યારે આપડે શું કેવાય, આવીશ. અચ્છા, હમ.
તે બાપા ના આગમન ની તૈયારી બી કરવાની.
હલો, હા, હા. હેલો, હા, હા, બસ. હા, હા, હા, આવે છે, આવે છે. હલોલો.
હમ, હ.